હા કેમ છો,
શું શું ક્યો,
હું તો મજામાં છું તમે કેવા છો,
બસ મજા માં છે, તો, કય ને અત્યારે જમવાનું બનાવવાનું છે આજે ગુરુ પૂર્ણિમા છે ને,
હા ગુરુપૂર્ણિમા છે તમને એ વિશે ખબર છે,
ના એટલું પણ એમ ગુરુને મહત્વ આપે એનું, માન સન્માન કરે એવું એટલું ખબર છે બાકી એટલું કઈ એનું ખ્યાલ નથી મને તેના માટે અત્યારે મંદિરેને એવા જાય છે ને
હા આજે મંદિર ને બધું જવાનું કારણ કે આજે ગુરુ, પૌર્ણિમા છે ને, એટલે,
એવું છે તો એના માટે જ., મતલબ કે જલ્દી જલ્દી હું રસોઈ બનાવી દઉં., પછી અમે વિચાર્યું કે ચાલો ને ફરવા, જઈએ. તમારે આવવુ છે,
હા, કેમ નહીં? ચાલીએ ને. અત્યારે આપણે અહીં જ છીએ., તો સાથે ફરીને મળતા રહીશું., ફરવા ચાલીએ અને આપણા તો ગુરુ બધા ભગવાન જ છે. આપણે અહીં છીએ તો આપણે કેમ નહીં જઈએ? ભગવાનનાં દર્શન કરીને આવીએ, તીર્થલ બાજુ., સ્વામિનારાયણ ને એ બધું ફરી જ,
એવું છે, અહીં તિથલમાં છે એમ ને?,
હા ને, ત્યાં સ્વામિનારાયણનું મંદિર છે. ને,
હા હા,,
હા, તો ત્યાં ફરીને આવીએ.,
એવુ છે, અત્યારે તો પછી મટલા શું કહેવા જાય?, બધા ભક્તો વધારે પડતા હોય છે ને? બરોબર ને,
હા, એ તો હોય જ છે, કારણ કે..., કોઈક એવું હોય છે કે જે પોતાના ગુરુને ભગવાન માની લે છે, તો તેઓ ગુરુનાં દર્શન કરવા માટે આવે છે., કરવા જાય છે ને? કેટલીક વાર એવું હોય છે કે., કેટલાક લોકો પોતાના ગુરુને ભગવાન માને છે., બનાવે છે, તો તેમનું પૂજન અને એવું બધું કરે છે, જેમ કે હવે, પ્રેમાનંદ મહારાજજી છે ને, તો ઘણા લોકો તેમને પોતાના ગુરુ માને છે., અને પછી એમનીજ આજે, આજે જે, પૂજા-આરાધના છે, એ બધું કરે છે. કારણ કે મનેતો એવું લાગે છે કે આપણા જીવનમાં ગુરુનું મહત્વ એ ખૂબ જ છે., ગુરુ નહીં હોય તો આપણું એના વગર નહિ ચાલે, મને તો એવું લાગે છે. તમારુ એના વિષય પર શુ છે,,
મારે પણ જોવું હોય તો હું મારા મા-બાપને જ ગુરુ તરીકે માન અને સન્માન આપું., કે છે ત્યાર પછી, આપણે જે આપણા ગુરુ એટલે કે આપણા ટીચર લોકો હતા. અમે ભણતા હતા ને ત્યારે. એ જ ટીચર આપણા ટીચર લોકોને વધારે પડતું મહત્વ આપવામાં આવતું હતું. કારણ કે એ તમને શિક્ષા, દીક્ષા બધુ આપે છે.
એ વાત છે ને, કારણ કે હવે આપણે. હા, બોલો ને, બોલો ને.
જે આપણને સાચી સલાહ આપે છે, એને પણ હું ગુરુ માનું છું. કોઈ આપણા માટે ખરાબ નથી વિચારતું, પણ આપણે. ભલે ગમે તેવું આપણને સમજાવે, પણ આપણે પણ થોડા સમજદાર થઈએ. આપણે પણ એના વિશે વિચાર-વિમર્શ કરીએ અને પછી આગળ વધીએ. કે ખરેખર આ વાત સાચી સાચી છે કે ખોટી છે, કે આપણને સલાહ આપે એ લેવા જેવી છે. એ રીતે પછી આપડે એમને હું ગુરુ તરીકે જ માનું છું. ભાઈ, એ તો છે.
હા, બરાબર. કારણ કે મને તો એવું લાગે છે કે આજના સમયમાં તો. જ્યાં લોકો એ ગલત માર્ગે ને બધા જઈ રહ્યા છે ને. ત્યારે તો ગુરુનું મહત્વ ખૂબ જ જરૂરી છે. કારણ કે જીવનમાં જો કોઈક એક વ્યક્તિ એવું હોય કે જે આપણને સલાહ આપી શકે કે હા શું કરવું જોઈએ શું નહી કરવું જોઈએ તો એના માટે તો ખુબ જ જરૂરી બાબત છે કે ગુરુ હોવું જોઈએ જીવનમાં જો ગુરુ હોય તો આપણે આપણા જીવનમાં કઈ પણ ક બે ઝિઝક એ કરી શકીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે જે આપણને શીખવા વાળા ગુરુ છે તે આપડા ઘણા ઘણા એટલે કે ઘણા બ બ જાણકાર છે અને આપણાથી ઘણું એવું બધું એની પાસે જાણકારી છે કે જે આપણી પાસે નથી અને તે આપણને આપી શકે છે એટલા માટે જીવનમાં ગુરુ હોવું તો ખુબ જ જરૂરી છે.
હા એ તો સાચી વાત છે તમારી
હમ
તમે જમવાનું બનાવી દીધું છે કે બાકી છે?
બસ બની ગયું છે સવારે એટલે ટિફિન બનાવવાનું હોય ને પપ્પાનું તો એના માટે એટલે કે બની ગયું છે
હા એ એવું છે મેં પણ અત્યારે દાળ ભાત બનાવું છું અને ભીંડાનું શાક ને રોટલી છે
હા અને આજે જે
તો દરરોજ તો શું બનાવીએ એનું ટેન્શન જેવું હોય છે કે આજે આ શાક ખાદુ કાલ હા સાંજે આ બનાવવાનું બીજા દિવસે આનું ટેન્શન તો એટલું દિમાગ જેવું દુખવા લાગી જાય છેને કે શું કરવું એ ખબર જ નહી પડતી
સાચી વાત છે સાચી વાત છે ને તમે જે આ ગુરુ પૂર્ણિમા ની વાત કરી ને તો તે આ હિન્દુ ધર્મ નો ખુબ જ મહા પવિત્ર અને મહત્વનો તહેવાર છે જે અષાઢ મહિનાના પૂર્ણિમા ના દિવસે આવે છે એનું જે હા એનું જે જે ઉજવણી થાય છે એ પૂર્ણિમા ના દિવસે થાય છે. અને મહર્ષિ વેદ વ્યાસ તેનો આ જન્મ દિવસ છે જે વેદવ્યાસજી એ જે પેલું આપડું અહ મહાભારતની રચના કરી છે જેમાં અઢાર વેદો નું વિભાજન કર્યું છે તે વેદ વ્યાસજી છે તેમનો આજે જન્મ દિવસ છે અને તેમને આદિ ગુરુ તરીકે ઓળખાવામાં આવે છે
એ વિશે તો પણ મને એટલો લાંબો ખ્યાલ તો હતો ને ને એટલું મને જાણકારી પણ ન હતી હા એ તો સારું થયું કે તમે મને જણાવ્યું બાકી એટલું આમ આજના દિવસે એટલું મને ખબર હતી કે આજે ગુરુઓને માન સમાન આપવામાં આવે છે એવી રીતે પછી ગુરુ પૂર્ણિમા હોય તો પેલા ગુરુ લોકો ને જાયને એના દર્શન કરવા જાય છે બધા એવું એટલું સાંભળ્યું હતું બાકી તો એટલું નોલેજ મને હત તું નહીં સારું થયું તમે કીધું કે હું પણ મારા બાળકોને મારા આડા-આડોશી પાડોશીઓના નાના નાના બચ્ચાઓને કહું એકબીજાને શીખામણ આપડે આપી શકાય કે આનો આવો મતલબ થાય છે.
ત્યાં છે ને આપડે કોઈ પણ વસ્તુ જયારે ઉજવણી ઉજવી રહ્યા છે કોઈ પણ તહેવાર આમ ઉજવવી રહ્યા છી તેનું પાછળનું કારણ શું છે આપડે શા માટે એની ઉજવણી કરી રહ્યા છી એ તો આપણને ખબર હોવી જરૂરી છે ને કારણ કે આજે તો આપડે જોઈ છે તો વગર કારણે આપડે કોઈ પણ એવું કામ નથી કરતા. જો આપણને ગુરુને આપણે જો આપણા જીવન માં ગુરુઓ ન હોવું એ ખુબ જ જરૂરી બાબત છે આપણે જયારે બાળપણમાં ભણતા ને ત્યારેજા ભી અમે બાળપણ માં જયારે સ્કૂલ ને એ બધું જ ત્યારે અમે આ દિવસે સરસ્વતી માતા નું પૂજન કરતા અને અમારા જેટલા પણ ગુરુઓ હોતા ને તો તેમને આપ અમે છે ને પ્રાર્થના હોલમાં છે ને તેમને અમારા તરફથી પુષ્પો આપતા અને તેમનું આદર અને સન્માન કરતા હતા. એવું અમારું હતું એટલે બધાનું પોતપોતાની રીતે જે રીતે તેઓ સન્માન આપી શકે છે તેવી રીતે બધા બાળકો એ તે ગુરુ માટે કંઈક ને કંઈક કરતા હતા. ને મારું તો એવું માનવું છે ને કે ગુરુ કહેવા માટે ને એ પદવી હોવી પણ જોઈએ કે તે ગુરુ કહેવાય કારણ કે આજના જે લોકો છે કે તે બધા ગુરુ બનવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ પહેલા ના સમયમાં જેવું કોઈક પણ એવું એવું એટલે કે તેમની અંદર હોય સિદ્ધિઓ હોતી નથી કે આપણે તેમને ગુરુને બધું કહી શકીએ.
હ, એ તો સાચી વાત છે. હ, એટલું બધું જ્ઞાન એ લોકો પાય હોતું નથી એ તો મેં પણ જાણ્યું છે. આજે તો બને ત્યાં આજ સુધી એમ જ્યાં મંદિરો ને એવું હોય જ્યાં ગુર પૂર્ણિમાનો તો મેળો જેવો ભરા તો હોયને?
હા ને એવું બધ હા એ થતું હશે ને એવું બધું એટલું બધું નથી ખબર પરંતુ હા એવું છે કે આજના સમયનો છે ને એ સમય નો ખુબ જ મહત્વ ગણાય છે અમારા સામે અમારા ટાઈમે અને અમે છે ને અ હા, અને અમે જ જે છે તો ગામમાં એટલે કે બધું તહેવારો પણ મનાવતા હોય છે ને આજે અમારા ત્યાં જે છે તો બધા પકવાનો પણ બનતા હોય છે અને અમારા જે કુળદેવી ને બધું જે આપણા અમારા જે ભગવાનો હોય છે તો તેમની આજે અમારે આ અમે છે ને આરાધના ને એ બધું કરતા હોઈએ છીએ. તેમને જ અમે ગુરુ માનીએે છીએ અને એમની આજે અમે આરાધના ને બધું કરતા હોઈએ છીએ. ને મારું તો એવું માનવું છે કે ગુરુ હોવું એ ખુબ જ જરૂરી બાબત છે આજના સમયમાં તો.
એ તો સાચી વાત કારણ કે અમુક અત્યારની અત્યારની જે જનરેશન છે ને ટોટલી વ્યસન પાછળ ભાગ તા જાય છે. એના કારણે તો આપણે ગુરુ કરી દીધા હોય એ હારુ એના કારણે આજે એમ સૌથી મોટા ભાગની જન સંખ્યા તમે જોવા જાવ ને તો એમ એ લોકોએ પોતાના ગુરુ બનાવી લીધા છે અને સૌથી મહત્વની વાત તો એ જે પેલા અત્યારે બધા નાના નાના એમ નાના નહી એમ ગણે તો મોટા જ છે ભાઈ જય પરમાત્મા છે. સ્વામિનારાયણ છે. એવા આ બે બઉ પ્રખ્યાત જેવા મારા હિસાબે છે કારણ કે બે નું નોલેજ છે મારી પાસે તો ને એવા બધા ઘણા ધર્મ એવા છે જે આ વ્યસનોથી દૂર રાખે, મનુષ્ય જાતિને ખરાબ કાર્યો કરતા અટકાવે, સારી સમજણ આપે એવા છે. એના કારણે આજે એમ બધું પબ્લિક છે ને થોડું મોસ્ટ ઓફલી ગણવા જાય તો વીસ થી પચાસ ટકા જેટલું તો સુધરેલું છે એના કારણે.
સાચી વાત છે અને એ તો જરૂરી છે તમે જેમ કહ્યું તો આજના સમયમાં ગુરુ ખુબ જ જરૂરી છે. આજે જય્યારે વ્યક્તિ ડિપ્રેશન ને બધુંમાં જતું છે ત્યારે ગુર ન હોવું ખુબ જ જરૂરી છે. ચાલો ને આપણે પાછું મળીને ક્યારેક વાતો કરીશું હમણાં.
ઠીક. ઠીક. ચાલો ને મળીએે.
હ હ. હા, મળીએ. હા. હા.